હલો.
હા બોલો શું કરો?
કઈ નઈ આ ઘરનું કામ ચાલુ હતી તો બેઠી હતી એટલી
બરાબર
તમે શું કરો
અમારે તો શિફ્ટ થવાનું હે ને ઘર સોસાયટીમાં
સોસાયટીમાં જો તમે
તો એની પેકિંગ ચાલુ એ
હે અમે અમારે ઘર નવું ઘર બનાયુ
બરાબર
આમ ઘર કેવું બનાવવું જોઈએ.
જેટલા જેટલી તમારે શું કેવાય ઈજ તા હોય ને જેટલા તમારે બજેટમાં આવી જતું હોય એવી રીતે તો ઘર બનાવી હકુ બાકી તો હવે તૈયાર એ ઘર મળે લેવા હોય તો
ના આમાં તો બનાવાનું છે કારણ કે પાછા હ તૈયાર લઈએને તો પાછા બહુ પેલું થાય પ્રોબ્લેમ વધારે થાવા માડે ને એન કરતા તૈયાર બનાવું જ ના હારું
હા બધા ઘર એવા હોતાય નહી અમારે તો બધા એ લીધેલા જ છે એમને તો હજી બરાબર જ ચાલે
નકર આપડે લઈ લઈએ તૈયાર પછી પાંચ વર્ષ લઈએ ને કલર ઉખાડ મોડન લાઈટ ફિટિંગ માં ડખા થાય પંખા બગડ ને એના કરતા નવેસરથી કરાવ શું ખોટું
પૂરું પાચ પૂછ પૂરું નઈ લેવાનું ને એકલું ઘર લેવાનું બાકી અંદર ફર્નિચર ને બધું હાથે આપણે આપણા પૈસે થી કરાઈ દેવાનું અમે એવી રીતે જ કરાયું હતું
હે અમારે પાયાથી નવું જ કરાવવાનું હ
બરાબર ચાલે
ધાબુ ભરાય હ અત્યારે તો
હા અમારે તો બધું થઈ ગયું બસ હવે સમાન બમાન પેક કરીને થોડા દિવસમાં શિફ્ટ થઈ જશું
અમારે અમારે બે રૂમનું જ કરવાનું હો ફર્નિચર કેવું લગાવાય
આમ તો ફર્નિચર તો તમે જે પેલા હોય ને તમે જેને કામ આપ્યું હોય ફર્નિચર નું
તમારે ફર્નિચર લગાયેલું હશે કેવું હોય ફર્નિચર
ફર્નિચરમાં તો શું કેહેવાય વ્હાઈટ કલર નો પેઇન્ટ હે ને તો એને લગતું જ બધું બ્રાઉન કલર નું ફર્નિચર
અમે તો બાથરૂમમાં શાવર મેગા ટબ આવ આવા ને ટબ મેકા હે હવા નવા નવા મસ્ત હૈ
હા અમારે તો બધાના ત્રણ રૂમને એક રસોડું હોય એવી રીતે. ત્રણ રૂમમાં બાથરૂમ અલગ બાથરૂમ, સંડાસ અલગ એવું
અમાર ઉપર નીચે હ અમારે ત્રણ સંડાસ હ ને તઈ બાથરૂમ હ.
હા, એટલે એમના. પગ રૂમ ની બાર ના આવું પડે, મતલબ રૂમમા-રૂમા રેવુ હોય તો ચાલે એમ.
હા ચાલે તો તો અમારે એમ તો કિચન એ મસ્ત મોટું કરયુ હતુ.
કિચન તો રખાય જ નથી, ને કિચન કિચનમાં પછી પેલી પેલો પંખો રાખવાનો હો ઈ રાખી દેવાનો બધી રૂ બધી ગરમ હવા બાર જતી રે.
હા અમે એવું જ કરી પંખર નાખાવાનો છે, હજી હવે ચાલુ જ થાહે કામ તો થાય હે ચાલુ. કીચાનુ તો થઈ ગીયું હ, ખાલી ઉપર ઢાબુ ભરાવાનું હ.
અમારે તો બધું કમ્પ્લેટ હે. કેટ દસ વરસ અહિયાં રીયે, હવે બીજે રેવા જઈએ.
ઈએ. શું ત પેલામ જતા હતા તમે?
હા, પેલામે વેલામાં જ રેતા હતા.
હવે શું સાડીમ કરી લીધું એમ.
હા આ એ વેચ્યું નઈ, એ અમે બીજું કરી લીધું એમ એટલે મતલબ આ ખુક દાડો કામ આવી જાય એમ.
હા અવે ઘને પેન કરો હો તો કેઆ કલર નો કરવાનું?
તમાયે પસંદ હોય મતલબ આમ તો અત્યારે બધા વાઇટ જ કરાવે.
હા વાઈટે હારુ લાગે એમ તો, યેલો કલર થોડો આછો યલો કરે ને તો એમ હાલ લાગે. વાઈટ જેવો હોય ને યલો કલર.
હા, બરાબર પેસ્ટ.
હા પછી અમાર રૂમમાં તો અમાર પિંક કલર ઓછો પિંક આવે ને એરો કરાવાનો.
હા એલે તમે રૂમમાં તો અલગ અલગ તમારી ઈચ્છા પ્રમાણે કરાઈ શકો પણ બાર બધા વાઈટ અને પેલો ગ્રે હોય ને બધા મિક્સ માં વધારે કરાવે અતારે.
હા અ સીડી આરસ લગાવાના હ મસ્ત આરસ એ મસ્ત.
અને બાકી સોસાયટી માં તો બધા કલર એક જ હોય ને.
હા સુસાઈળી તો બધા ને ખરે હ જોઈ એક જેવું હોય ખબર જ ના પડે હારયુ મારુ કરે. તારુ ઘર આ નમ્બર પ્લેટ લખેલું હોય ને, તાયે ખબર જ પડે કે આ કોનુ કરે ને આ કોનુ કર હે.
બે ત્રણ દિવ બે ત્રણ દિવસ એવું લાગે કે કયું હે કયું નઈ પઈ તમે રોજ રેતા શીખી જાવ. પઇ તમને આદત પડી જાય કે ના આજ છે હવે.
આમાં તો ગાર્ડન એ કરવાનુ નાનુ ગાર્ડન આવે ને, કિચન શોપ જેવું ગાર્ડન
હમ હમ.
ઈ બનાવાનું હો તાબા પર ટેરેસ બનાવીશું ને, એમાં અમે સ પરુ સાકપાજી ઉગેર સાકપાજી એ વાવીશું. નાના નાના
બરાબર પણ મને હય બધા કટલા ગમતા નઈ.
તા હો તો કામા હો એટલે તો અમારે તો ના ગામે. અમાર તો નવરા બેઠો હોય એટલે અમે તે બધું કરે જઈએ.
ગમે પણ ઘાસ લગાવીને બે-ત્રણ ફૂલ ના વાસ લઈ દેવાના પટી ગયું.
નાહા અમારે મરચાં વાવા હે, તો થોડા મરચાં વાવીશું ને રીંગન વાવીસુ એવું કયીસુ. બીજું તો કશું ની.
બરાબર, ચાલે તમારે.
તેરેસ ગાર્ડન બનાઈ દેયાનું.
પાછું પણ એને સાચવવું એ એટલું પડે ને. અમાયે સાચવે કોન?
સાચી વાત. અમે તો નવરા ઘરે બેઠા હોય એટલે અમાયે સાચીવી જવાય.
હ કોઈ જલ્લી કરે હોય નઈ, બધા બાર જ હોયે. ખાલી ખોટા સુકાઈ જાય, એના કરતા ના લાવા હારા.
હાચી વાતો. અમ તુલસી નઈ બધું લાયી દેવાનું.
હા, એ ચાલે પૂજા બૂજા કરવી હોય તો.
ચાલ આમ તો ફૂલ લાય દેવાના ના નાના પછી ગુલાબ અ, ચમેલી એ બધા ખુલ્લા જ ધન થોડા ઘણા
હમ હમ લાવા તો છે જ.
તમારે કમર શોખ હાક નહી.
ચોક ચોક છે ને હા. બધું જ છે બધું જ છે બે માળ નું ઘરે એમાં બધું જ છે.
હ અમારે શોખ હ મોટો બધો પણ શોખ જોતા જ જો હશે જોડો મોટો હવા.
હા વરસાદ આવે એ દિવસે ધોવાઈ જાય શોંતિ એ દિવસે
વરસાદ તો મહિ પેલા વરષ આ મહિનો હોય એમાં પછી આપડે તો રોજ ધોવા ના પડે રોજ હોય રોજ તો બગાડવાનો જ ને રોડ ઉપર હોય એટલે
પણ શું સોસાયટીમાં એ સારું કે પાણી બાણી ના ભરાઈ રહે એમ
હા સુોસાયટી ને તો ઊંચા વાળો વિસ્તાર હોય ને એટલે પાણી બધું જતું રહેે. અને તમારે સુસડીો કેવું થાય અહી આગળ જાય ને તો કોક ના કે તો કોઈક બોલો કે પાણી કેમ આવવા લીધું અમારે ઘર આ એવું થાય. અને અમારે તો ખુલ્લું કરર એટલે આજુબાજુને કોઈ રતું ના હોય એટલે અમાર તો ચાલ પાણી જાય હોય.
મેહેલામ તું રહેવાનું.
હા.
પણ એ સારું કે. ચા એલમ તમારે ઓળખીતા હોય એટલે બે પાંચ મિનિટ કોઈ જોડે ઊભું રહેવું હોય, કોઈ આપડા ઘરે આવે સોસાયટીમાં તો આપડા પણ નવીસ નવા ગયા એટલે આપડા બે- ત્રણ જણાં હા, હેલો કરો પછી બીજા દિવસે એને એમનું કામ,
હા સુસડીને તો બધા કામ આ વધારે થઈ જવાય.
હા, એટલે જલ્દી કોઈ જોડે ટાઈમ જના હોય ઊભો રહેવાનો,
હા એવું બહુ થાય હે.
અમુક નેતો પૂછો ને ક્યાં કરે તો અમુક નેતો ખબર એ નહીં હોતી કે આ એમની સોસાયટીમાં રહેતી. કદી વાત કરી હોય તો એમને ખબર હોય ને કદી ઘરની બહારના ગયા હોયતો,
તું સાડીનેતો બાજને કોલ જાતું એજ નહી ખબર હો હતી કોઈ નાતો,
હું, બાકી શું કેવાય ઘરમાં તો એસી બેસી બધું ના બધા રૂમમાં એસી ના ખાયું આમ તો, બધા જરૂર નહીં એકલા હોલમાં લખાય દોતો હોય ચાલે, પણ પંખા એ નખાય આમ ડેકોરેશન માટે મતલબ સારા લાગે, ચલાવ ના ચલાવ તમારી ઈચ્છા બાકી રાખ્યા તોહે,
અમારે પંખા એસી તમારે ખાલી એક જ રૂમમાં રાખી ખા બધાર રૂમ ના ખાય કારણ કે અમાર ખુલ્લું હોને આ બાજુ એટલે પવન આવે છે. જાય અને આજુબાજુ ઝાડું વધારે થાય એટલે પછી ચોકમાં બેઈશું સાંજે હા બધા રૂમોમાં એસી રખાયને શું કરવાનું નકામું બિલ વધારુ
બરાબર,
તમારે બધા રૂમમાં હશેને એસીતો.
હા બધા બધામાં જ હોય ચાલુ કરે ના કરે એવું.
ચાલતો હતો વાંધોના આવતો હતો.
બાકી ઉનાળામાં જ ચાલુ હોય શિયાળા ચોમાસામાં તો કોઈ ચાલુ કરે નહીં જલ્દી
ના ચોમાસામાં તો તો ગરમી હોય એટલે અમુક ત્યાંથી ચાલુ કરવી જ પડે. ચોમાસામાં પરતુ રહેવાનું જ એવું,
બાકી ટાઈલ્સ તો નીચે કાચ પીલી કાચ ટાઈપ આવેવા ને એજ નખાઈ વ્હાઈટ
હા, આપડે હાને કિચન બનાવીએ એમાડું ગેસ મુકવા માટે સ્ટવ આવે ખબર હો.
હા, હા.
એ ક્યાંય બાજુ મુકાય એમ.
તમારે કિચન આમ કેટલું એ મોટું,
આપે મોટું હથોડું, વધારે મોટું હોય તમાર નાનું હોયનામાં થોડું મોટું હોય એમતો.
તો એકબાજુ જ્યાં એતો વચ્ચે રાખીએ તો હોય ચાલે આજુબાજુ બધો સમાન અને આ વાત છે એ એટલે વચ્ચે એક ફ્લોર બનાઈ દેવાનો ને અલગ.
હા એવું ચાલો મારી એવી ઈચ્છા હો.
વચ્ચે ફ્લોર બનાવી દો, એ એકટલી સગડી જ અને આજુબાજુ બધું કાપી કાપીને લાવોએ ચાલે એવું એમ.
હા એ એક બાજુ મારતો હોને એકબાજુ હાથ ધોવાનું રાખવું હો હેન્ડવોશ નું. અને એક બાજુ વાસણ ધવા માટે નઈ વાસણ ધોતા આપડે મૂકી તું સ્ટેન્ડ વાસણ મુકવાનું સ્ટેન્ડ બનાવીએ.
એહે
આયુ ષ્ટેન્ડે બનાવું હ અમાર તો.
અમારે તો બધું બનાયેલું જખર અમે ફનીચર ફૂલ ફર્નિચરવાળું જ લીધું હતું.
એતો માતાજીની રૂમ હશે ને બહુ અલગ.
હા એ અલગ હોયને રાખવો જ પડે એતો.
હા કિચનને જોડે હેકે કિચન આખું હો થોડો.
બધું જોડે જોડે જ છે કિચન નો બધું.
હા અમર કિચન જોડે છે રૂમ
અને એક સ્ટોર રૂમ મે પાછો કરવો પડ ના કિચન નો બધો આમ. કરિયાણું ને એ બધું મૂકવા.
હા ડબા બધું વસ્તુ હોયને બધું પીપડા હોય ને કઉ મેલવા માટે જગ્યા હોય. સ્ટોરમાં મેલી દેવાય
હા બાકી બહાર તો બધું ભીજડામાં ભીજડી કેવું લાગે એક તો આટલું સારું ઘર ઉપરથી તમે હરખી રીતે રાખી એ ના શકો.
હા અમારે હા શોરૂમ બનાવીએ એ મસ્ત ડિઝાઇન કરાવીએ એટલે દરવાજો નાખાવો હો કિચનમાં મસ્ત ડિઝાઇન કરાવી અમારે તો. ઓમ કેવી રિઝાઇન હરી લાગે.
આમ તો આમ પેલી સાદી જ હોય ને આમ નહી હોતી વધારે ચડક તા ભડકતા ઘરો શું કેવાય ના હોય કલરો
હા.
એવું આમ સારું લાગે મતલબ એની ફેશન કદી જાય નહી આપડે ચડકતું ભડકતું રાખીએ. પાહિ બીજા દિવસે બધ બીજું કઈક નવું હોય છે એટલે આપણને એવું થાય કે ના આના કરતા આવું કરાયું હોય તો સારું હતું. પણ સાદું જ રાખો ને તો પઈ તમને એ ચાલ્યું જ રે તમને એવું થાય જ ને ક્યાં નહી બરાબર લાગતું આમને તેમ.
આમ તો જે બાજુ મિક્સચર પડી હોય જુસર પડી હોન એ બાજુ પડી હોય ને એ બાજુ આમ હા રસોડામાં તાઈસો લગાવી લગાવી ત એટલે પેન તો દેખાય આખા રૂમ ન ટાઈસો લગાવવા કિચનમાં એટ
હમ્મ ચાલ પછી બીજું બધું ઓનલાઈન જોઈ જોઈને મગાવી દેવાનું કઈક ડાર બાર સ્ટોર કરવાનું આવે ને બધા અત્ય્યારે તો કેટલા બધા ટૂલો આવવા માંડે.
હા એવું આવે ને અલગ અલગ બધા દળ મૂકવા માટેનું મિક્ચર મૂકવા માટે બધા નવા નવા ઓનલાઈન ચાલુ થઇ એટલે મંગાવી લઈશ.
હા એજ તો.
હવે જલ્દી જલ્દી કોમ પટી જાય તો સારું કરનું.
નવું બનતું હોય એટલે એવું થાય કે બનશે એટલે આવું કરશું અહિયાં આપડે એકલા રેશું એકલો રૂમ હશે કોઈ આવશે નહીં મ મજા આવશે આવી રીતે ડેકોરેટ કરશું આપણા રૂમ ને. એક્સાાઈટમેન્ટ જ અલગ હોય નવા ઘરમાં જવાની.
આમા તો રૂમ હોય ને એટલે બારી બારીની જોડે ટેબલ સ્થળી ટેબલ એટલે હવે તમે મવાને બાર હો ને જાડુ હો એટલે પવન મસ્ત આવે એટલે આ બહાર નુ ખુલ્લું વાતાવરણ જોવું ગમે સ્ટડી કરવી ગમે
હમ એસ તો આમ જે ના સોસાયટીમાં જવાની ઈચ્છા એ વધારે હોય કેમ કે મોટું વધારે હોય આગણ વધારે સારું હોય પણ પ એવું એ થાય કે અહીંયા ના લોકોને પ જલ્દી મળવાનું એ નહી થાય આપડે હવે
હા એવું થાય
ફોન ઉપર કદી વાત થઈ ગઈ તો થઈ ગઈ બાકી અત્યારે તો કોઈના જોડે ક્યાં ટાઈમ થ છે એટલો બધો
ના કોઈના ફાય ટાઈમ નહી હોય હવે ઘર પટી જાય ને તો આવજો અમારા ઘરે પાછા
હા હા
હા રડમ હું ખુબાઈ